કેમ- -
બસ મજામાં છો. હેલો ભાઈ તમારે કેવુ ચાલે છે એ લાઈટ તો ચાલુ કર.
મારે તો સારું ચાલે છે.
હ તે બીજું શું ખરા ટ્યુશન બ્યુશન નઈ જશું.
હો જઈને અમ- -
એલા હો નું હતું વા- -
હમ- -
હ મારે ત હ દલ શર- -
હોવ હોયમ તમારે તમે શું કરો.
હું કોલેજ જાવ ઉ.
હા તમે શું કર.
ભી હુંછ વું બધું કરશે ખાધું
હા તમે ખાધું.
હા હું બનાયુ તું.
કેટલી તમાં હું કરો.
શું ગધ તમે
અમે દાળ પકવાન લ
હ અ તો ન તો ઘુમતાજ વગડ તો આગળ થી આઈ આઈ પછી બટાકા ના શાક ભાત ખાદુ તો માર મમ્મી. શીરો બનાતો શીર ખાધો પસપને મેગી બનાઇ.
બરા બરા આવું અટ આવું.
હ ત જ વા લ
અલેઆ હેડું આવું એ તો.
ના ના તમે માર.
બીજું બોલો તમ.
બસ બીજું હારુ ચાલ.
પાટણમાં વરસાત બડસાત પડે કે નહી પડતો.
તમે પાટણ બહાર રહો છો. એક મનિટ ચાલુ રાખજે એક મનિટ ચાલુ રાખ હો બલા એક. હો બરા ચ
મા એટલે ઊંબા ખાટલા મસને ભાઈથી લેતા જ ચાર્જર
લેતો આવુ એમ.
મને નમના હતો એ ખરે એમ જઈ ગયા છે ચાર્જર એટલે રમ જ બોલો બીજું કોટામાં તમે
અમે ઓટ આજ દૂર કોકની યાદો
ઓ હ કોને દ મ
હા એક જલપરી.
જલપરી મેળવા ને દિશા.
આ તો જલપરી ને મળવા દો.
હજ જલપરી વાટમાં પડી છે એક ત છે જલપરીને મળવા. અને બીજું કવું બીજું શું ક તારે કાએ. ઈમેલ બીમેલ ચેક કરતો રહે છે પેલો મેસેજ ના આયો હોય ટ્રેનિંગ રામા ચાઈના.
હોવ આર્મી માટે. હોવ ચાજર આલજે જલપરી. હા જલપરી જોડે ચાજર લઈ લ ઈ.
વોલીબોલ વાે જલ ભરીએ તો જાગા હ એને ઘર વાળી જોઈ ચેટિંગો કરે.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
દલપરી કે હ હોઈ
જલપરા ત બેમપળ ફન છે કે હોઈ જાય. ત તું એના જો ચેટિંગ હો નાખ. ચેટંગ કો કરર કોકખના જોડે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
આલજે આલજે ફોન આલજે.
કોણ.
જલપરા એ જલપરા.
હમ્મ.
એય જલપરા.
મંત્રી બંત્રી ની આલી ને.
જલપરો બીજી લાગે. કોઈ તો બોલશે જ નઈ ભલે લઈ લે ફન. .